તો જય શ્રી કૃષ્ણ કેમ છો? બસ મજામાં છું, તમે? અમે પણ એકદમ મજામાં અને આજકાલ તો વેકેશન ચાલી રહ્યું છે તો તમને ખબર જ છે વેકેશનમા ખુબ જ વધારે એવી મજા આવે છે અને અમે બસ મ મજા માડી રહ્યા છે ઉનાળાના વેકેશનની તો. તમે કવી મજા માંડી રહ્યા છો હમડા વેકેશનમા?
બસ વેકેશનમાં તો હમણા તો ઘરે જ છે. હવે તો કોલેજ પણ ચાલુ થવાની છે. હાલમાં તો ઘરે જ છીએ.
હા એટલે જ ને મતલબમાં આમ તો અમે પણ હવે થોડીક સ્ટડીની ને બધી તૈયારી કરીએ અને મતલબમા હમણાં તે દિવાળી આવવાની છે, તો દિવાળીની પણ થોડીક ઘરે તૈયારી ચાલ્યા કરે છે, કારણ કે દિવાળી નુ વખતે અમારે ઘરે બધું સાફ સફાઈ નેવું કરવામાં આવશે. એમ તો સાફ સફાઈ થતી જ હોય છે. પરંતુ જ્યારે દિવાળી આવે તો ત્યારે ખૂબ જ વધારે એવું સાફ સફાઈને એવું કરવામાં આવે છે ઘરને. કારણ કે આપડે આખા ઘરને સજાવીએ છીએ અને દિવાળી ના ટાઈમ પર બધાએ મતલબ મા દીવા પ્રગટાવીએ છીએ અને રંગોલી બનાવીએ છીએ. તો જેથી કરીને ખુબ જ વધારે એવું સારું લાગે છે. તો તેના દિવાળી આવવા પેલા છ ને ત્રણ ચાર દિવસ પેલા ખુબ જ વધારે એવું અમે સાફ સફાઈ ઉપર ધ્યાન આપે છે. શું તમે પણ સાફ સફાઈ કરો છો, દિવાળી આવે ત્યારે કે પછી તમે સાફ સફાઈ ને એ બધું નથી કરતા?
હા અમારે ત્યાં બી દિવાળી આવે એના એક મહિના પેલાથી જ અમારે તા ત સાફ સફાઈ કરવાનું એ બધું તો ચાલુ જ રેય છે. દિવાળી ના ટાઈમ પર એટલે બધી વસ્તુ સાફ કરવામાં આવે. આપણે ગાડી બધું આપડે સાફ કરતા જ છેને દિવાળી ના ટાઈમ પર આપડે બધા પડા એમ જોવા જઈએ. ત ગુજરાત માં દિવાળી ખુબ સારી રીતે મતલબ ઉજવવામાં આવે છે અને દિવાળીમાં એટલે વન પૂજા કરવામાં આવે છે. નવુ વર્ષ મનાવવામાં આવે છે આપણે ત્યાં.
હા એટલે જ તો દિવાળી વખતે જેવી મજા આવે તેવી મજા મને ખુબ જ ઓછી બીજ બીજા ટેવારોમાં આવે કારણ કે તમને ખબર છે કે જયારે દિવાળી આવે તો ત્યારે આખું મતલબમાં બહાર નીકળીએ. તો મતલબ આ ટોણેક તહેવાર સાથે જ આવે છે. જેમ કે દિવાળી આવશે, પછી નવું વરષ આવશે પછી મતલબમા ધનતેરસ આવશે. તો એ બધા મતલબમાં ત્રણે ત્રણ તહેવાર એવી સાથે આવે છે, અને સાથે તે દિવસ આપણે રંગોલી પણ ઉજવ મનાવીએ છીએ. અને રંગોળી મનાવી પછી તેમાં છેને દીવા પ્રગટાવીએ છીએ પછી બધાના ઘર આપડે જોઈએ તો બધાના ઘર મતલબ માં લાઈટ ની લાગેલી હોય એકદમ ઘર બધા ઝગમગાતા હોય. અને બધે દીવા પ્રગટાવેલા હોય તો જોવામાં એટલું આનંદમય લાગે છે અને એકદમ મસ્ત દેખાયા કરતું હોય તો અલગ જ જેવી ફીલિંગ આવે છે કે આપડે મતલબ અલગ જ કોઈ બીજા ગ્રહ પર પહોંચી ગયા હોય એવું લાગે છે અને તેવું જોવામાં ખુબ જ વધારે એવું સારું લાગે મેં તો કહું છું કે આપણે હંમેશા દીવા પ્રગટાવવા જ જોઈએ કારણ કે દીવા આપડે પ્રગટાવશું ને તો ખુબ જ એવું મતલબ આપડુ ઘર જગમગ જગમગાશે અને એક પોઝિટિવ ફિલિંગ પણ આવશે અંદરથી અને જેથી કરીને જીવા ડીવા આપડે મતલબ એક તો સળગાવું જ જોઈએ આપણે તુલસી હે કાટે એવું કઈ હ પણ જેથી કરીને આપણને ખુબ જ એવું સારું પણ લાગે અને આપડે દિવાળી વખતે તો ખુબ જ એવી મજા પણ આવે છે. તો શું તમે પણ રંગોલીને એવું મનાવો છો કે પછી નથી મનાવતા?
હા અમાર તાભી દિવાળી ના ટાઈમ પે એટલે દિવાળી ના બે દિવસ પહેલાથી જ અને દિવાકરણ એ બધું ચાલુ થઈ જાય છે અને દિવાળી ના બે દિવસ એટલામ ધનતેરસ આવે છે. ને ધનતેરસ ના દિવસે તો એમ બધી આપણને ઝાડું થઈ ગયું ને વા એટલે બર્તન એ બધી વસ્ત આ પણને સોના ચાંદી તે ખરુદવું જો ખરીદવું જોઈએ અને આપડે એમ દિવાળી ચાલુ થાય એના બે દિવસ પહેલા ધનતેરસ આવે છેને ત્યારે બી એમ અમે લોકો રંગોળી ને બધ બનાવીએ છીએ
હા તમારી વાત એકદમ સાચી છે. આપડે મતલબ મેં એવું સે ગણેશતુર્થી આવે તો ગણેશ ચ એ મજા આવે છે કારણ કે ગણેશ ચતુર્થીથી હાલમાં પણ હમણે આવાની છે. તો ગણેશ ચતુર્થીમાં તો મને ખૂબ જ એવો આનંદ થાય છે કે જ્યારે મતલબ માં ચૌદ દિવસ ગણપતિ બાપા આવે રહે છે અને આપડે એમની પૂજા કરીએ છીએ એમને ભોગ લગાવીએ છીએ રોજે આપડે ભજન કીર્તન કરીએ છીએ તો ખુબ જ એ મજા પણ આવે છે અને લાસ્ટ દિવસ આપડે બધા મતલબ નાચતા ના ત્યાં જઈને તેમનું વિસર્જન કરીએે છીએ તો થોડુંકુ દુઃખ પણ થાય છે પરંતુ ખુબ જ એવી મજા આવે છે ગણેશ ચતુર્થીમાં અને ગણેશ ચતુર્થી માં બીજી શું મજા આવે કે મતલબમાં જ્યારે મતલબ બધા ભજન કરીને બધા ઘરે સુઈ જતા હોય તો ત્યારે મતલબ બધા મિ ત્રો મિત્રો લોકો બધા સાથે મળીને અહ બધી મતલબમાં વાતો કરતા હોય બધા સાથે મળીને ભેગા મળીને તો ખુબ જ આનંદમય લાગે છે અને ગણેશ ચતુર્થી માં ખુબ જ વધારે લાસ્ટ દિવસે તો ખુબ જ મજા આવે છે અને જ્યારે વિસર્જન કરવા જાય તો ત્યારે પણ નાચવાની ખુબ જ મજા આવે છે આપડે બીજે કથે પણ ન પણ નાચતા હોય પરંતુ વિસર્જન વખતે તો ખુબ જ એ મતલબ આ ગણેશ ચતુર્થી માં નાચવાની ખુબ જ મજા આવે છે શું તમે પણ વિસર્જન માટે તે નાચો છો છો અનેક
હા, અમે એ લોકો બી ગણપતિ ના વિસર્જનમાં એવું ડાન્સ એ બધું તો કરીએ છે ને અમાર તામી ગણપતિ એટલે નવ દિવસ ની બેસાડવામાં આવે છે. ને એમાં મતલબ અમે આગમન કરીએ ત્યારે બી અમારે ત્યાં આગમન ના દિવસે બી બોન નેન ધૂમધામ તેમ ગણપતિ લાવવામાં આવે છે ને ત્યારે બી અમે લો કો ડીજે રાખીએ બધું એટલે ડાન્સ કરીએ તેવી રીતે અમે લોકો ગણપતિ નું આગમન બી કરીએ ને બી એમાં નવો નવ દિવસ અમે લોકો ગરબા એ બધું બી રાખીએ ગણપતિ ના. આરતી ના સમય અને એમ લાસ્ટ દિવસે તો ધૂમધામથી એમનું વિસર્જન કરીએ. હ
હા, સારું છે આપડે મતલબ એવું બધું કરવું જ જોઈએ આપડી જે ઈન્ડિયાની જે સંસ્કૃતિ છે તેમાં એવા બધા તહેવારો મનાવામાં આવે છે તો તેનો આપડે તહેવારો મનાવા જોઈએ અને સાથે સાથે બીજો એક તહેવાર જેમ કે નવરાત્રી તો નવરાત ત્રીમાં તો બધાને ખુબ જ મજા આવે અને નવરાત્રીમાં જે ગરબા રમવાની આનંદમય લાગે તો આપડા ગરબા તો આખા દુનિયામાં ફેમસ છે અને ગરબાના ટાઈમ પર તો મટલા તમને ખબર જ છે કે બધા લંડન માં અને અમેરિકામાં એ બધી જગ્યા પણ હવે ગરબા એટલા બધા પ્રચલિત થઈ ગયા છે. કે ત્યાં પણ આપડા ગુજરાતીઓ લોકો ત્યાં ગરબા મનાવા જાય છે અને ગુજરાતીઓનો ડમ્ફો વાગે છે અને જેથી કરીને બધા જ હવે તો ગરબા રમતા થઈ ગયા છે. જેથી કરીને બધા ખુબ જ એવું નવા નવા ગરબા પણ લાવી રહ્યા છે. તો શું તમે પણ ગરબા રમો છો, તમને ગરબા રમતા આવડે છે કે પછી તમે ખાલી ગરબા જોવો જ છો?
ના હું બી ગરબા રમું જ ને અમાર તા એટલે બધા જ ગરબો રમે છે ને અમારે તા તેમ સોસાયટીમાં તો માતાજી બી બેસાડવામાં આવે છે અને નવરાત્રિ દરમિયાન લોકો માતાજીની સ્થાપના પણ કરે છે અમારે ત્યાં બધા. ને અમારે તા અહીંયા હું કે ગરબો થાય ત્યાં એમ માતાજીની સ્થાપના કરવામાં આવે છે, નવો નવ દિવસ માતાજીની પૂજા કરવામાં આવે છે. અને નવ પછી તેમનું વિસર્જન પણ કરવામાં આવે છે.
હા સારું કેવાય તમે એ બધું પણ કરો. કારણ કે આપણે આપણે મતલબ આ બધા તહેવારો તો મનાવવા જ જોઈએ અને ત્યાં મનાવવાની ખૂબ જ એવી મજા પણ આવે. જો આપડે ઓમેટો અમારામાં શું કરીએ પેહલા તો છે ને માતાજી ને મતલબ પૂજા કરીએ છીએ અને પૂજા કરીને ત્યારબાદ અમે મતલબને ભોગ ન બધું ચડાવીએ છીએ પછી અમે ગરબા રમીએ છીએ અને ગરબામાં પણ અનેક પ્રકારો જેમ કે દાંડિયા પણ રમીએે જે અને એવું બધું મતલબ બીજા બધા ટાઈપ ના પણ ગરબા અમે રમીએ છીએ અને બીજું શું કે અ મતલબ ડી જે પણ ખૂબ જ વધારે વારે એવું વગાડીએ છીએ અને લાસ્ટમાં ફ્રી ડાન્સ નવો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે. તો ફ્રી ડાન્સ પણ અમે કરીએ છીએ તો ખુબ જ એવી મજા આવે છે. નવરાત્રીમાં પણ અને નવરાત્રીને સાથે સાથે બીજું શું કે ઉત્તરાયણમાં પણ અમારે એમાં ખૂબ જ એવી મજા આવે છે, કારણ કે ઉત્તરાયણમાં અમારે લાઈનમાં કોમ્પિટિશન રાખવામાં આવે છે અને કોમ્પિટિશનમાં એવું હોય છે કે હવે જે પણ વધારે પતંગ આપશે તો તેમને મતલબ પ્રાાઈઝ આપવામાં આવશે અને ટ્રોફી પણ આપવામાં આવશે તો જેથી કરીને ઉત્તરાયણમાં તો મતલબ આમ ખુબ જ એવું મજા આવે છે અમારા ગામમાં અને ઉત્તરાયણ મને બીજું એક કારણ એટલે પણ ગમે કે છે ને ઉત્તરાયણમાં મને છે ને તલના લાડુ ખુબ જ વધારે ભાવે છે. તો તલના લાડુના કારણે મને ખૂબ એમ મહિનાથી જો ઇંતજાર હોય છે કે ઉત્તરાયણ ક્યારે આવશે અને ઘરે ઢલના લાડુ બનશે. કારણ કે ટલના લાડુ ઉતરાયણ વખતે અમારા ઘરે બનાવવામાં આવે છે. તો મને ખુબ જ એવા ભાવે છે તો મેં ટલના લાડુ તો સવારમાં જયારે બને છે ત્યારે જ મતલબ આ આ પાંચ છટો ખાઈ જાઉં છું અને આખો દિવસે પણ તલા લાડુ ખુબ જ વધારે એવું ખાવં છું. અને બીજું શું કે ઉત્તરાયણ ના દિવસ જે અમારા ગામના લોકો બધા મિત્ર મંડળ મળીને છેને અમે ઉબેડીનો પ્રોગ્રામ કરીએ છીએ. અને ઉંબાડિયું ખાવાની ખૂબ જ મજા આવે અને ખાવા કરતાં પહેલા તો ઉબાડ્યું જયારે પાડીએ જે પ્રોસેસ હોય તો ત્યારે ખુબ જ મજા આવે કારણ કે બધા મિત્રો સાથે ઉબેડીયુ પાડીએ છીએ. તો ખૂબ જ એવી મજા આવે પોતે જ મતલબમાં બધી પાપડીઓ અને બધું જે પણ સામગ્રી અંદર લખવાની હોય તે બધા મરી મસાલા બધું અમે બનાવીએ છીએ પછી અંદર મૂકીએ છીએ પછી અ તેને પકાવીએે છીએ તો એ બધી પ્રોસેસ માં ખુબ જ મતલબમાં ટાઈમ પણ લાગે છે, પરંતુ સાથે મળીને અમે ખૂબ જ મજા પણ કરીએ છીએ અને લાસ્ટમાં જયારે ખાઈએ તો એકદમ આનંદ જ આવી જાય છે અને છાશ ને બધું પણ લાવીએ છે, તો જેથી કરીને ઉબડયું પાડવાની પણ ખુબ જ મજા આવે, કારણ કે ઉત્તરાયણ વતે એ જે બધું મતલબ ઉત્તરાયણ વખતે જેમ ઉબેડ્યું અને પતંગ બંને ચગાવવામાં આવશે તમારા અહીંમાં પણ પતંગને એવું જગામાં આવશે તમે આપડે બધો પ્રોગ્રામ કરો છો કે નથી કરતા?
હા, અમે લોકો ઉતરાયણનો તહેવાર મનાવે છીએ ને ઉતયણના તહેવારમાં પતંગ ચગ ગાવવાની ખુબ જ મજા આવે છે અને ઉત્તરાયણના દિવસે તમે લોકો વહેલી સવારે કામ પતાવીને બધા ધાબે ચાલી જાયને ધાબે પતંગ ચગાવવાની એટલે બધા મળીને. ફ્રેન્ડ લોકો ફેમિલી સાથે એટલે કે મનાવવાની મજા આવેને પતંગ ચગાવવાની ને એમાં પછી તે ઉત્તરાયણ ના દિવસોમાં ખાસ કરીને તો ઊંધિયું, જલેબી, તલના લાડુ ચી કી બોર અને શેરડી જેવી વાનગીઓ ખાવાની ખૂબ જ વધારે મજા આવે છે અને ઉત્તરાયણના તહેવારોમાં એમ લાડુ એ બધી વસ્તુ તો એમ ઘર ઘરે બનાવે એટલે ખુબ જ વધારે ગમે છે ને ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાની ખુબ જ વધારે મજા આવે છે તેમાં અ
હા, એટલે જ તો મને પણ ઉત્તરાયણ તહેવાર ખુબ જ ગમે છે અને ઉત્તરાયણના તહેવારમાં મને ખૂબ જ એવી મજા પણ આવે છે અને સાથે સાથે એના પછી જો હોળીનો તહેવાર આવે. તો તે તહેવાર પણ મને ખૂબ જ એવી મજા આવે છે અને હોળીના તહેવાર માટે તો અમે અમારા મિત્રોને એટલા બધા રંગીએ છે કે તમે વાતો જ નહીં પૂછો અને ખૂબ જ એવી મતલબમાં હોળી મનાવે છે, પરંતુ મારે એવું કેવું છે કે આપણે સુકી હોળી મનાવી જોઈએ કારણ કે તેનાથી આપણે પાણીનો ઓછો ઓ યુઝ કરી શકીએ અને પાણી પણ બચાવી શકીએ, તમારે શું કેવું છે?
હા તમારી વાત હાચી છે ને આપણેે હોળી એમ રમવીએ તો હોળી આપણે પાકા રંગથી નઈ રમવી જોઈએ હોળી આપણે ગુલાલ એ બધું તેનાથી રમવું જોઈએ કેમ કે આપડે જે પાકા રંગથી રમીએ તો કેટલાક ને પછી ઇન્ફેક્શન બી થઈ જાય ને તેના કારણે આપણી સ્કીન બી ખરાબ થાય, એટલે આપણે કા ચા રંગથી જ એમ હોળી રમવી જોઈએ.
બીજે. હા એટલે જ તો અમે મતલબમાં કાચા રંગથી જ હોળીને એવું બધું રમીએ છીએ, તો ચાલો આ આપડે મળીએ પાછા મતલબમાં આ બધા તહેવારો વિશે વાતચીત કરીશું.
હા, સારું ચાલ.